હલોલો
હલો
હલો કેમ છો બેન
હલો
હેલો કેમ છે બેન
હું
હેલો સંભળાય છે બેન સંભળાય છે બેન હલો હલો
હલો
હેલો હેલો સંભળાય છે બેન
હા બેન હમણાં એ બોલો નહી
કેમ છો બેન
બે મજામાં છો તમે
મેં પણ મજામાં છું
હ તમે કઈ કેવા માંગો છો
ના બેન સસરાળમાં શું થાય છે એના એના ઉપર મેં કેવા માંગુ છું સાસ્ત્રમાં અમે જયારે અમે જયારે શાદી ની કરીએ ત્યારે અમે સોચીએ કે સાસત્રમાં બધું સાસત્રમાં જવા તો કરવા કરવા એવું બધું બધા બહ માનસે અમે બીજાના ઘે બધ ખોટું અમે જયારે સાદી કરીને અમે જયારે શાદી કરીને લગ્ન કરીને શાસ્ત્રામાં જાય છે ત્યારે હમ અમને પેલા પેલા એક મહિના બે મહિના સુધી બહ સારા રીતે એ લોકો પ્યાર કરે છે જેવું આપડે સોચીએ તેવું જ રીતે તે થાય છે પછી પછી જયારે અમે ધીરે ધીરે જૂના હોય હોતા જાય છે ત્યારે એ લોકો પોતાનું રંગ બતા વા લાગે છે પોતાનો સોચ બતાવવા લાગે છે કે અમે એવા વિચારના છે અમે બીજાના છોક ોકરી એવું એ અમને અહેસાસે અપાવે છે અમે એ લોકો નું નથીું જયારે અમે નવા નવા આવીએ ત્યારે અમે અગર લ લટ બી લેટ થઈ જાય એ લેટથી ઊંઘીને ઉઠીએ તો એ લોકો કઈ નહી બોલે જય્યારે જૂના થાય થ ધીરે ધીરે જૂના થઈ જઈએ ત્યારે અગર પાંચ મિનિટ ત્યારે એ બહ સુનાવે એક એક બધા જ ઘરમાં ના લોકો અમે સુનાવીએ કે લેટ થઈ ગયું ઘરનું બહુલોગને બહુ લોને લેટ નની લેટ નહી ઉઠવાનું એવું બધું લેટ ઉઠે ત્યારે એવું થાય બહ બધું મતલબ એ લોકો નું બહાણા બની જાય છે હલો બ બહાના બની જાય છે પછી ધીરે ધીરે સાસ સા પોતાનું રંગ દેખાવા લાગે છે, જરા જરા બાત પર બો લાગે છે જરા જરા બાત પર ડાંટવા લાગે છે એવું નહી કરવાનું તે એવું નહી કરવાનું એ પછી એ પછી એ પછી પોતાના બઉ અને બેટામાં ઝગડડા ફસવા માટે પોતાના બેટા ને ચઢાવવા લાગે છે, કે કામ ન કરે કરે ભલે બહુ કેટલું બી કામ કરે પણ સાસ લોગને ઓછું જ લાગે છે. પોતાના બેટાને બોલવા લાગે એવું નહીં કરે તે તો બેટા ને ગુસ્સા આવી જાય છે, તે પછી પોતાની પોતાની ફેમિલી ને બોલે છે, બીવી વાઈફ ને બોલે છે કે તું મારા મમ્મી ને ખુશ નહ રાખતી કામ નથી કરતી, મારી મમ્મી ને તકલીફ થાય છે પણ એના છોકરા એ નહી સમજી શકે કે મારી વાઈફ કેને મારી મમ્મી તકલીફ આપે કે નહી, આપે તે એ એ પો પોતાની બાઈક થી નથી પૂછતો કે મારી મમ્મી તને સારાથી રાખે છે કઈ બોલતી તો નથી એ નથી પૂછતો બાકી સાસલોક બોલે મા મારો છોકરો એવો છે મારો છોકરો મારો છોકરો તો એટલો હારો છે. પણ મને બહુ જ નથી હારી મળલી જેવી મેં સોચ્યું તેવી નથી મળલી તો એ બધા ન ખોટું વિચાર છે જેવી પોતાનું છોકરી હોય છે, એવું જ બીજાને બી છોકરી હોય છે જે જયારે આપણે પોતાની છોકરી બીજાને આપીએ જેને છોકરી પોતેના ઘરે લઈ આવીએ જેવા આપણે પોતાના છોકરીને પ્યાર કરીએ એવું બીજાને છોકરીને પ્યાર કરવા જોઈએ, તો આવું આ આ દુનિયામાં આવું નથી, કદાચ કદાચ સો માંથી દસ સાસ એવી છે જે બહુને પોતાની દીકરી જેવા માને છે બાકી આ બાકી નબ્બે સાસ તો એવું છે કે બઉુ એટલે બઉુ બહુ ને પાંચ મિનિટ લેટ જે એવું બોલે તેવું કરવું જોઈએ એવું સાસ લોકો ન છે સાસ લોકો ન કેટલું પણ કામ કરીએ કેટલું પણ કામ કરીએ એ લોકોને એ લોકોને ખરાબ જ લાગી
હા
ખરાબ જ લાગે અમારું અમારું ઘેર જયારે અમે પોતાના ઘેર છોડીને શાસ્ત્ર આવે છે, ત્યારે આપણે પોતાના શાસ્ત્રા ને જ બધું માની લીધ અહં એક એક દિન અસાસ એ લોકો અહેસાસ દિલાવે છે. આ પોતા આ તારું ઘર નથી, અહિયાં એવું નોકર જેવું મતલબ એક નોકર જેવું થાય છે નેને નોકર જેવું કામ કરવાનું એવું બધા જારે કોઈ બાર વાગે ખાય છે, તો કોઈ દસ વાગે ખાય છે તો કોઈ કોઈને એ નથી ગમતું તો કોઈને એવું નથી ગમતું, તો બધાનું જેવું ફરમાઈસી છે તેવું બનાવવા પડે છે એ તો નોકર જેવું હોય થયું. સાસ એટલે પોતાનું પોતાનું છોકરાને બોલવું જેવા પહેલા છે એવું જ હમ્મ પણ રવા જોઈએ એવું નથી જય્યારે છોકરાનું આ નથી ગમતું તો એ બીજું ખાના બનાવો એ નથી ગમતું તો તીજું ખાના ખાના બી બનાવીએ તો એમાં બી કમી આપી દે કે આ એવું નથી બન ખા એ ખાય પણ ને એમાં કમી કાઢે છે કે એવું નથી એવું નથી આ ઘેરમાં અગર નાનુ છોકરું હોય તો એને જોવાનું ખાના બનાવાનું બધું કરવાનું, એ સાસ નું તો પણ કમ લાગે થું ટાઈમ નથી થયું છે એવું ને તેવું ખૂબ જ બોલે છે એ એ પોતાનું બહુ ન બુરાય બીજા ના પાસે કરે છે કે મારું બહુ તો એવું નથી કરતી તેવું નથી કરતી પણ ઘેરમાં શું ચાલે છે, એ તો બીજા કોઈ નથી જોતા બીજા કોઈ નથી જોતા પોતાના ઘરમાં ઘરનો બુરાઈ બીજા પાસે કરે છે, એ લોકો એવું કરે છે,
તમારા ફેમિલીમાં કેટલા લોકો છે બેન.
હા એ લોકો એવું કરે છે તો એને એ લોકોને એ પણ દિમાગ નથી કે પોતાના એક કામ પણ કરે છે ને એનું બુરાઈ પણ કરીએ છીએ, જ્યારે જ્યારે પોતાખા પોતે જ ખાના બનાવવું પડે ત્યારે કોઇ કેવી રીતે બી બનાવીને ખાઈ લે છે. ને બહુ બનાવે ત્યારે રોટી પાતલી હોવી જોઈએ શાક સારું હોવું જોઈએ, ને ખાવાનું મસ્ત હોવું જોઈએ એવું એ લોકો બોલે છે. ને એ ખાના સારું પણ હોય છે તો એ લોકો કમી કાઢી દે છે, એવું ખાના સારું નથી બનેલું. એમાં નમક છે વધારે ઓછું છે નમક આ સવારે ખાય છે તો રાતના બુરાઈ કરે છે, રાતને ખાય છે સવારે એ લોકો એવું જ કરે છે. એ લોકો થોડું બી સમાન નુકસાન થાય છે તો એ લોકો બહુને જ બોલે છે એ. એ ન હા એ ન હા ભાઈ કી બહુ ન બહુ છે તો બીજા કામ કરે છે તો મેં એ કરી દું એવું નથી કોઈ સમાન પડી જાય છે તો એ લોકો બહુને જ બોલે છે આ સમાન પડેલું છે તને નથી દેખાતું. એ ન એ નઈ કે સામાન ઉંચ કીને મૂકી દેવું બાકી સાસ લોક જોય છે કે હા સમાન અહિયાં પડેલો છે એ લોકો નથી ઉચકતા એ લોકો બહુ. ને સંભળાવે છે બોલે છે લોકોને અહેસાસ દેલાવે છે કે આ આ બીજા ના ઘેરને છે એ લોકો મતલબ કે પોતાને બહુ ને પોતે તરીકે રાખ તા જ નથી એ લોકોને એટલું બોલે છે એટલું બોલે છે એ બહુ લોગ ને મનમાં સાસ પ્રતિ નફરત પેદા થઈ જાય છે પછી એ એ એ સાસ. ક ન કારણે જ બહુ લોક ઘર અલગ અલગ થાય છે. કોઈને એ ન સાસ ના કારણે જ બધા પરિવારમાં બંટવાારા થાય છે. પર કોઈને એ એ નથી ખબર કે બટવારા બધા બોલે છે બહાર ના લોકો બોલે છે એનું બહુ તો સારી નથી આયવી. એની એને બહુ તો સારી નથી આવવી એટલે ઘરમાં બટવાારા થઈ જાય છે, એની બહુ તો પર કો લોગ કોઈને એ નથી ખબર કે સાસ બી તો સારી નહી હોઈ શકે છે. સાસ પળમાં કોઈ ના કોઈ કમી હોય તોય બટવાળા થાય છે. બહુ માં તો કમી નથી. બઉને શું ખબર આ સાસ કે કઈ સાસ સારી ના હોય તોય ને ઘરમાં બેઠ વારા હોય છે, અ કોઈ ના છોકરા બે હોય. બે છોકરા હોય છે તો એ શું કરે છે કે નાના છોકરાને બહ પ્યાર કરે છે. મોટા છોકરા ને છોડી દે છે, એ લોકો ના પુર જવાબદારી છોડી દે છે, પછી હ આ બે તરફા નજર કરે છે તો એ ગુસ્સા તો આવે ને મોટા છોકરા ને. કે મારી મમ્મી એક જ જન ને પ્યાર કરે છે એક જ જણને વધુ કરે છે તો ઘરમાં બટવાળા થાય છે. તો એ તો ગલતી સાસ નું હોય છે. સાસ ના કારણે ઘરમાં બટસ સાસ અગર સારી હોય કડક હોય તો ઘરમાં કદાચ બટવારા નહી થાય.
હા.
સાસ સારી તો ઘરમાં વટવારા ના થાય, પણ સાસે જ ની સારી હોય એ લોકો શું છે ઘા પરિવારને એકઠ્ઠા કરીને નહી ચાલે છે એ એમાં કઈ ન
ટાઈમ ટાઇમ ટાઈમ નીકળતું છે ટાઈમ નીકસુ નીકળતું છે બેન. હવે મેં કઈ મે મેં કુછ બોલવા માંગુ છું બોલું.
હા બોલો ની બેન.
મારા સસુરાલ મારું સસુરાલ બહુ સારું છે ને મારું સસુરાલ માં બે છોકરાઓ જે મેં નાલ્લી છું ને મારું એક જેઠ છે. અને મારા હસબેન્ડ નું નામ મુલાયમ સિંહ યાદવ છે. અને મારી નનદ તો હે જ નથી ને મારું એક સાસ છે ને મારા સાસરા સાસ સસુર નો સસુર નો તબિયત થોડું વગેર છે ને મારા હસબન્ડ મારાથી બહુ પ્રેમ અને લાગણી સીરે છે એમ એમ મને કોઈ પ્રોબ્લેમ નથી ને મારી સાસ પોતાની પુત્રી જે એવુ મને માને છે અને એ લોકોને મેં કઈ પાકેલું ચ કાચેલું પણ હોય ને એ લોકો તો ખાઈ લે મને કઈ ક્યારે એને કેતા કે રાની તું એવી રીતે ખાના બનાવેલું છે એ લોકોને કાચું પણ હોય ને લોકો ખાય મારી સાસ એટલી હારી છે ને કે મને ખાના બનાવા નહી આપે કે કે તું અત્યારે આરામ કર મારું જિંદગી છે મેં તને ખાના બનાવીને ખીલાવા પણ મને જોઈને બહુ મયા આવેને પછી મે અમે અમે સાસ ને સાસ બહુ સાત માં મળીને ખાના બનાવે મારા હસબેન્ડ બી બહું સારા છે. થોડુંક વગેરે મારાથી બહુ મજાક કરે છે ને ક્યારે ક્યારે મારો દિમાગ થોડાક ખશકાવી મુકે છે
તે નહી તે એન એમને મે કઈ નહી કેવું મારા આદમી મારા હસબેન્ડ છે ને મારા બાઈ દાવ
મારા ભાઈ ના મારથી બહું પ્યાર કરે એટલા પ્યાર કરીને મને બીજાના જોઈ નહી શકે એટલું પ્યાર કરે છે અને આ હસબેન્ડ હસબન્ડ વાઈફ ને અમે હસબન્ડ વાઇફ થી પેલા અમે લોકો ફ્રેન્ડ છે. મે જયારે એનાથી પેલીવાર મળી હતી એ મારો ફ્રેન્ડ હતો મતલબ મે કોલેજમાં ભણતા એ પણ કોલેજમાં ભણતો પછી અમે લોકો કોલેજમાં ભણતા ભણતા ક્યારે અમને બંનેને પ્યાર થઈ ગયો. કદાચ ખબર જ નથી. પછી એ લોકો એ લોકો થોડા રીચ ફેમિલી થી બિલોંગ કર આવતા એ લોકો થોડા અમીર હતા અને અમે લોકો થોડા મ મધ્યમ વર્ગ ના પછી પણ એ એવો છોકરો હતો કે કીધો કે મે મારી મારા પ્રેમથી ઉપર એની પૈસા ને જાયદાત નથી એ મારા હાથે લગન કરી લીધો ને પછી અમે લોકો બહું ખુશી મતલબ બહુ ખુશી છે મારી એક પોયીબી છે. નામ સમાયરા યાદવ છે એ પણ બહુ સારું છે ખુશી છે અને પછી મારે એક પોયરું પણ છે એ એક પોયરું છે એનું નામ આહાન છે. એ લોકો બી બહુ સારા છે મતલબ એવુ મતલબ ફેમિલીમાં બધી ખુશી હા કોઈ કોઈ ફેમિલી હોય છે સાસ નો ધબકારો ને સાસ નો તે ને જેઠા જેઠની એ જેઠાણ નું એ લોકો બધા પ્રેશર લઈને ચાલે છે પણ મારા ઘેરમાં એવું નથી મારા ઘેરમાં હારુંથી રેવાનું હારુંથી જાળવવાનું હાર હરાથી ખાવાનું પીવાનું કઈ લીધા ને હર ચીજ ન છૂટ છે પછી પતિ નો પ્રેમ મળી જાય ને તે આખા દુનિયામાં એવી રીતે પ્રેમ કોઈ કરે છે ને કરે કઈક ફર્ક નથી પ્રેમ વધારે માયનાખે છે ને એનાથી પરિપૂર્ણ છું મારા પતિ મારાથી બહું પ્રેમ કરે એવું પ્રેમ મારા પપ્પા જે રીતે મારાથી પ્રેમ કરે એવું મારા પતિએ પ્રેમ કીધું મને મેં ખાના નહી બનાવી પતિ પુરુષ જાત થઈ ને મારા હાથે કામ કરાવે મારું વાસણ ધોવામાં મદદ કરાવેને ગેસ લુચવામાં મદદ કરાવે એ એ મુલાયમ મુલાયમ જ નથી એનું દિલ પણ મુલાયમ જેવું છે એના દિલમાં મુલાયમ મુલાયમ જ નથી એનું અંદરથી મુલાયમ છે